હલો.
મજામાં.
હ, મજા. તમે મજામાં?
હ, મજા સુખ સવાથી.
હઉ શખસંત તમે શું કરે?
હ, સારું, હવે બ્લાઉઝ કટિંગ કરવા બેવું છે.
એવું.
હમ.
શું કરો? બધા મજામાં?
હલો.
હલો.
હવાજુ શું આવે?
નહીં આવતો.
હળું હતું, આળું.
હુંત વારું બોલાવ્યા, પણ આ વાત છે કે, હું તેમ નહીં આવતું.
એવું ચાલે, કામકાજ.
ઓહ મત હે જે.
ના બધા મજામાં.
હો બ ડે મજામ છે
હમ. એપોળ એડી.
હે.
કાજરેડી.
હવો રેડી તમારે રેડી કોણ ક્યું તમે
હા બ્લાઉ કટિંગ કર્યા હ.
મીમ.
શું કરી નિષ્ઠાનાધ્યમ ભણવા દો
હો એસ. હમ.
એમ.
હમ. અચછ ગાયત્રી.
કોઈ નઈ રોટલી બનાવેરા
મ લજ ફી થ કોલઈએ
હે
ડિમ્પલ ના કોલેજની ફલોજી
હવે એ તો જઈને આ હમં થોડીક વાર છે
ત્યારથી ચાલુ થાય કોલેજ
એ તમેં પૂછ્યું નહિ સારું થાય તો મ ફી ભરી ના આવ્યા તેવું
હમ
હાહા.
હ
એ છું કરરોો બીજ તમે રહેડી હે
ત્યાને વાલી મીટિંગ પટી
હા કાલ જઈ ને આયા.
કોણ કોણ જયા.
માગ આ કોણ ડિમપલ
હમ હમ.
હમ હમ.
ચ પાશે લીત્યાની
ફાવે છે હવે તો પેલા નતું ફાવતું હવે ખાવા મળી તો
હમ.
હમ હમ.
જ
હે.
જાનું ને મમ્મી ની જે હ છે.
નાગ તોહી મેં મમાન આયા તન બની.
હમ.
એટલે કેટલી આવવાજયા હતા સુમતીયોજયો તો
હમ હમ.
અવાજે અમુક ટાઈઇમાં કપાઈ જાય ને એટલે એવું ઓસો અવાજ આવે. હળો આવે ને દળો આવે
હ અમેયા દશન
હમ.
મેલડીમાંય ગયા હતા દર્શન કરવા મહેશભાઈ ને આવયા હતા.
કયા આયાથા હાત
હમ મે દર્શન કરવા હતા મેલડી માં એ દવા આપવાની હતી તે પઈ જતા
હોવે.
હમ.
કા ગા તે ધરે હતા
એ કાલ ઓમઢી જેલો હતો ન ઓમઢી થી પાછા જો દર્શન કરવા આયો તો મેલડીમાં એ.
કોહયે.
તો પછથી ટાઈમ નહી એટલે કે દવા લઈને આવતીજ પણ દવા લઈને.
થોય
એ બસ હવે આવશે
હમ ચાલે બે જણા આયાતા.
હા બે જણા આયાતા.
નેમ
હમ. હ હમ.
ના તો તમે એકલે ઘરે હશો ને તો તો.
હે.
હાલ તો ઘરે એકલો.
હઉ હાલ ઘરે એકલો ને બે દિવસ સ્કૂલ.
હોય.
એ હમ
હમ મમ્બઈયા દુ બફુરીજી.
હમ આ.
હંક.
હમ હમ.
નિષ્ઠાનીતાનેન પલન બધે ભણાયે જાય.
સ્કૂલ ગ્યા.
હમ મિસ યુ.
વાચવા.
કોઈ ન મિસેન.
હા.
કાલ તો કોઈ નતા હોવા દે બેઠા પણનું તાર હવે કફોડાને મળ્યા આશે એટલે બિહાર છેવાસવા.
હઉ ઘડીકવાર વોચવા બેહાડવા ને એટલે આવડે.
હોય તો બિહાર ચાર હમડે આવે ને એટલે કેવું છે.
હા ઘડીક વોચવા બેસતી
પ્રણીને બધાને બિહારવાસી કળિયા પાાવા કરવાનીનું બધું.
હ સામે જે આવડતા હોય ને એ લખવા આલવાના ન પસ બીજા જે ના આવડતા હોય ને એ દસ વાર લખવા આલવાના ને એટલે આવડી જાય.
ઓ હોય તો એમજ કરવાનું લખવા હાલ ને તાર આવડે એમનેને તો મુંઢેય હોય તો યાદ નઈ રયા તા.
હમ એક ઘડીયો દસ વાર લખવા આલવા નો એટલે શું યાદ રહી જાય. ટ્યુશન જેવું થઈ જાય ઘરે.
હમ એ તો એમ જ કરો.
અઠવાડિયાના બે ઘડિયા પાાગા કરે ન તો એ બઉ થઈ ગ્યું.
હવ કરે તો તો હારું જ ને.
સ્પેલિંગ પ્રાણીઓના, પક્ષીઓના અ બધા સ્પેલિંગો લખવા આલવાના દસ દસ વાર એટલે આવડી જ જાય. પલે ગા આપડે જોઈન હોમે હુશ પણ એયાને આવડી જાય મુઢે એવી એવી રીતના તૈયાર કરવાનું.
હવ એય તો એવી રીતના બધા સ્પેલિંગ વાલ છે તોય આખા. પાઈ મોટેે બોલા ના કઈ આવડે હેક નઈ આવડતા.
હા પસ મુઢે બોલાવાના.
આહ.
એટલે એ એને આવડી જાય અને મસ્તી ઓસી કરે લખવામ ટાઈમ વધાર વાપરે. અક્ષર થોડા સુધરે હે.
હું જો તો અક્ષર ચિતિત.
અક્ષર થોડ સુકરી જાય તોવા જ તલકતા આવડી જાય.
હમ્મ
હમ્મ
કોઈ સીવવાનું લીધું કે નહી.
આજ હવે વળી ભૂલકું લેવું હતું સીવા કટિંગ કરવા બેહૂ હવે ખાઈને.
સીવાનું એટલે શું થય જાય થોડે થોડે.
હોઈ તો હમણાં બેસે બપોરે થોડીક વાર
લી ના આવે.
હ તો થોડું થોડું કરશે ને કેે પછી ના બી હ તો ભૂલી જ હાવ
હા એટલે જ તો મ એવું લાગે તો કાચીને બ્લાઉઝ સીવવાના.
હ એ તો એડી જહે.
હું તો ભોલી ત આ બંગડી ની બધું પડી ર- થોડાક ટુકડા હલવા ત ઉતવાલવાનું ઉતવા ના દીધા.
હા શું અ મને મેલવા ગીધું હતું ખો ખો પણ પસ વીટ જય મને તો પસ યાદ જ ના આવી પછ.
હમ્મ
બસ બી નામમે લું ભાઈ.
હ અધો ન
પછ આ ખરે આ જયારે યાદ આયુ એમ કી તું લા બન હતું લાવવી ને એમ કીધું હવે. આવશે.
બમે કે તું કહીયા જઈ શિવસે પણ એ ભૂલી દે હું તો પછી દાનું નક્કી હતું ને ને અચાનક
બન એવું ન કરી ને
હમ્મ હ તે બે કામ થઈ જાય ઈ ભાઈ બપોર બહી હોએ ન માલ દી આયા? અન કોમ ચાલુ કરી દીધું કાલ.
હમ્મ, આજ તો કોમે જ્યા હશે ન ર
હવ ઈ કોમે ગ્યા હે.
હમ્મ, તમાર હાહરો આયા હશે?
ના, ઈય આજ તો ઈય બપોરમ આયલા.
હોવે, હાસ વાત તોય બપોર હીન કાલ આયા હશે.
હમ્મ. કાલે આયા તા, આજ વળી જો બપોર પહી ડાયરેક્ટનું સાધન હશે તો આવશે નક પસી કાલ આવશુ
હવ સાલે ઈ તો, જેમ ટાઈમ મળે એમ.
હમ્મ, સાલે ઈ તો.
હમ્મ. ખેતીવાડીમ બધી વેડી મગફળી
હવ, વવરઈ રી ઈન જી વવરઈ સીન બધુય. ખેતરમાં બીયેલબાન મોય હાથ વડી શેઢતા જાયન અવે વડી પહેરવાનું શે.
હમ્મ, તમાર ચેટલી વાય મગફળી?
અમાર ઘરનામ થોડીક વાયન બાર જાપાવાળુ રયુન એમાં વાય થોડીક.
વાઢીન આવે.
હવ, સાર વાઢી ને આઈ, નાયા કપડ ધોયો, હવે વળી રોટલી આટલી બનાઈ રઈ હવે ખાવા બેહવું શે.
એવુ શે ગાયત્રીની સીફ ચાલુ થી ક નઈ થી. હુ પુશી પણ કોઈ એ જવાબ ના આલયો, વધારાનું માર હા હરાન ઘરે ગયા તાન એટલે.
હોવે ઈ જ્યાતા.
હવ, જઈન આયા.
પોર તો હજી સાલુ ની શયું, જોયું ની હોય, જોવે તો ખબર પડે.
એવુ શે, ફોલતા ફાવે તને?
ઈ તો અંદર ઉલો કોડ નાખવાનું અહે.
હન, એ તો મુ એન કેય તો તે કેહે તો, દોડી ચેક કરાઈ દેવાનું.
હોવ, ઈ તો ભાભી ને નઈ ગઈ.
હે?
ભાભી ને મય ફોનની અડતી?
ના, હજુ ભાભીને નઈ કર્યો, પણ હવે ઈ તાર બનાવી આવી, એટલે બપોરે પુશવરાવું. શું કેહે? હમ.
હારું, તો ની તનતો વળી ફોન નલ્લો કરયો. હારુ.
ના, ને તોન પશ મે નતો કર્યો, તાર બનેવીએ ફોન કરીને ફરે, શેન એની એ વાતો કરી તી.
હોવે.
હમ, હમ.
ચાલે.
હવે, એની એની વાતો કરે, મે કીધુ, હવે તમે કરો હવે તો.
ચાલે, તમારું કોમ હોય ન પાશુ.
હવ,
પ્રદીપભાઈ નવરેને હતા ને, એટલે પહી કંટાળો આવે બી.
હવે શાંતિ તમારે, શાંતિ.
વરચણા બરેના.
ગોરન વજવળી આવ્યા, હર મહિના માંસી.
આષાઢ મહિનામાં આવશે, અગિયારસ સાલ થાય વળી.
અત્યારે આ પૂનમ છે, વતી પૂનમ આવશે.
નથી, મહનું.
બેન છે.
હ, મઇનાસ આ પૂનમ સે યાદ વળી.
હમ.
હા, બની જાય હોય તો, ખાઈ લો.
હવે હવે ખાઈ લઇ હ વળીને, બધા બેટા અહીંયામી હવે ખાઈ લે છે.
તમે તો આપણેે તો એક વાત તો દોઈએ. એક તો વાગતોય નહ અટ કરે તો
એ ના વાગે હોય, તો ફટફટ વાગી જાય, ખબર જ ના પડે ‌.
અને ઇ તો તો ટાઈમ ચ્યા જતો, એ જ નથી, ખબર પડતી.
ના કજું કય તો કડી ગમાં જતો રે ખબર જ નહ પડતી
હોય.
અહી આખું દારડો કોમ હોય, એટલે બધું હડી જાય, એટલે ટાઈમ જતો રહે, ખબર ના પડે, એમુંય તો
અ આપડે ખાસ એટલું બધું, એમ કે કોમ નહીં બધા એક દવ કોમ કરે હોય એટલે.
હઉ એટલે બધું એક કમલે બધું એક કોમલે એટલ બધું પડી જાય તરત.
અને એ તો એકલે હાથે કરવા, એટલે બધાને થોડું પાર આવે તરત.
તો બધું પતી ગયું, મારે કામ એડી આવી ગયા, એટલે થોડી વાર થઈ ગઈ.
હવે તમારે તો, હજી અમે હવે વેળા થાય ખાવાની વધવાની.
હજ હવે બાર વાગે લઈશ, વાનું એટમારી મેલા હ.
હ, હ.